છે ફોન કેમ આટલો મોડો પાડ્યો.
અરે સોરી યાર હું પેલું નવું પિઝઝા આઉટલેટ ખુલ્યું છે ને ત્યાં ઓર્ડર કરવામાં પડી હતી. ભૂખ બહ લાગી હતી ને એટલે વિચાર્યું કે આજે કઈક મસ્ત બાર નું મગાવુ.
અરે રે ફરી પાછું જંક ફૂડ તે નક્કી કર્યું હતું ને કે અઠવાડિયે તું ઘરનું જ જમીશ.
વિચાર્યું ત પણ આ પીઝા ની એડ જોઈને મોઢામાં ધામાં પાણી આવી ગયું. અને તને ખબર છે ને અત્યારે બાય વન ગેટ વન ફ્રીનો ઓફર ચાલે છે ને તો મેં વિચાર મૂકી દીધો છોડી દીધો મેં.
તારી આ ઓફર વાળી વાત જ તને મુસીબતમાં મુશ્કેલે છે અહ ક તે વિચાર્યું કે આ જંક ફૂડ આપણા શરીર ને કેટલું નુકસાન કરે છે, ખાસ કરીને જયારે આપણે કોલેજમાં હોઈએ અને આખો દિવસ બેસીને ભણવાનું હોય.
હા હજુ તો સમજુ છું. પણ ક્યારે તો ચાલે ને, અને પીઝામાં પનીર અને... શાકભાજી પણ હોય છે ને, તો હેલ્ધી જ હોય છે ને.
અરે ના બિલકુલ નહી. એમાં જે મેંદો હોય ને એ જ પચવામાં બહુ ભારે હોય છે. અને પેલું ચીજ એ તો કેલરીનો ભંડાર છે. તું જાણે છે ને કે અત્યારે કેટલા બધા લોકોને નાની ઉંમરમાં ક કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ અથવા લાગી જાય છે, આ બધું જ આ જંક ફૂડના લીધે જ થાય છે.
વાત તો તારી સાચી છે, ગઈ કાલે મેં મમ્મીને પણ વઘારેલી ખીચડી ખાવાના પાડી દીધી હતી, ને બહારથી મંચુરિયન મંગાયું હતું, ને આજે સવારે પેટમાં થોડું ભારે લાગતું હતું મને.
જોયું આ એની પહેલી નિશ તાન છે. જંક ફૂડમાં અ અન જીનો મોટો અને એવા ઘણા કેમિકલ હોય... જે જે સ્વાદ તો વધારે છે. પણ પાચન... તંત્ર બગાડે છે, આપણે કોમર્સ ના સ્ટુડન્ટ છીએ, આપણે તો આપણું સ્વાસ્થ્ય પણ બેલેન્સ... સીટ ની જેમ મેનેજ અ મેન્ટેન કરવું જ જોઈએ ને.
હા હું તો લેક્ચર આપવા માંડી, પણ સાચું કહું તો બહારનું ખાવાની આદત પડી ગઈ છે ને, તો ઘરની દાળ ભાત હવે ભાવતા જ નથી.
એનું કારણ જ એ છે કે, જંક ફૂડ આપણા મગજને એવી રીતે ટ્રેન કરે છે કે આપણને વધુ પડતા મીઠા અને તેલ વાળા ખોરાક ની જ ઈચ્છા થાય છે, પણ તું જો થોડા દિવસ કંટ્રોલ કરીને તો તેને ઘરના જમવાનો સલી સ્વાદ સમજાશે મેં પણ ગયા મહિનાથી આ બધું બંધ કર્યું છે, અને હવે મને ઘણો ફરક લાગે છે, શરીરમાં સ્ફૂ સ્કૂર્તિ અને રહ રહે છે, અને એને વાંચવામાં પણ મન લાગે છે.
તો મારે શું કરવું જોઈએ? એકદમ... બંધ કરી દઉં.
ના એકદમ બંધ કરવાની જરૂર નથી, પણ તું નિયમ બનાવ મહિનામાં ફક્ત એક કે બે વાર જ બહારનું ખાવું, અને જયારે બહાર જાવ, ત્યારે કંઈક એવું પસંદ કરે કે જે થોડું ઓછું તેલ વાળું હોય જેમ કે ઈડલી કે ઢોસા... એવું.
વિચારવા જેવું છે પણ આ પિઝા તો હવે ઓર્ડર થઈ ગયો છે, એટલે આજે છેલ્લી વાર ખાઈ લઉં.
હોહ સારું આજે ખાઈ લે પણ કાલે સવારે ગ્રાઉન્ડ પર ચાલવા જાવજે, બધી કેલેરી બા બાળવી પડશે, અને હા કાલે બપોરે હું તારા માટે ઘરેથી મસ્ત પૌવા બનાવીને લાવીશ, એટલે તારે કેન્ટીનનું... સમોસાનું ન ખાવું પડે.
થેન્કયુ થેન્કયુ તું સાચી ફ્રેન્ડ છે, કાલે પાકું મળીએ ને હું હવે મારા મા ખાવા પીવા પર ધ્યાન આપીશ. ને તારી વાતો સાંભળીને... તો થોડો પસ્તાવો તો થાય છે. પણ આનો સ્વાદ જ એવો... છે ને કે ના નથી પાડી શકતા ને... તો તેની સાથે લાગ લાગતું કે... આજ કલ આપડી આસ બસ બધે જંક ફૂડની... વડગડ જ વધી ગઈ છે. એહ.
હા તારી વાત સાચી છે જોને આપડી... કોલેજની બહાર જ કેટલા બધા લારી ગલ્લા વાળા છે, વડાપાઉ, દાબેલી, પફ અને ચાઇનીઝ છે, જ્યાં જુઓ ત્યાં આ જ દેખાય છે, એટલે જ તો આપણને એ ખાવાની ઈચ્છા વારંવાર... થાય છે, એ લોકો એમાં એવા મસાલા અને સોસ નાખે છે, કે આપણને એની લત લાગી જાય છ
સાચું છે અને ઉપરથી આ સોશિલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ખોલવું એટલે ફૂડ વિડીયો જ આવવા માંડે, ચીઝની તો લથપત જ સેન્ડવીચ જોઈને જ મન લલચાઈ જાય, મને તો લાગે છે કે આ બધું એક જાડ જેવું છે.
બિલકુલ પણ તું વિચાર આ ચીઝ અને બટરના નામે જે આપણને ખવડાવવામાં આવે છે, એ ખરેખર શું હોય છે, મોટા ભાગે વનસ્પતિ તેલ અને કેમિકલમાંથી બનેલું પ્રોસ પ્રોસેસ્ડ ફૂડ હોય છે. મેં વાંચ્યું હતું કે આ બધું ખાવાથી લાંબા ગાળે આપણી યાદાશક્તિ પણ અસર થાય છે આપણે એકાઉન્ટ ના દાખલા ગણીએ ત્યારે એ ફોકસ જોઈએ એ આવા ભારે ખોરાક પછી નહી રહેતું.
હા હ. પણ એ મા પણ મેં માર્ક કર્યું છે બપોરે ભારે નાસ્તો કર્યા પછી લેક્ચરમાં બહુ ઊંઘ આવે છે સમજાતું હોય પણ મગજમાં કશું ઉતરતું નથી મને તો એમ કે છે કે રા ત્રે મોડું જાગું હતું એટલે આવું થતું હશે.
ઊંઘ તો એક કારણ છે જ પણ આપણું પાચન તંત્ર જયારે જંક ફૂડ પચાવવામાં આખી શક્તિ વાપરી નાખે ત્યારે મગજ સુસ્ત થઈ જાય તને ખબર છે મેં હવે ડાયટમાં ફળો અને ડ્રાયફ્રૂટ્સ લેવાનું શરૂ કર્યું છે સવારે મમ્મી પલાળેલી બાદામ આપે છે એનાથી ઘણો ફાયદો થાય છે.
તારી મમ્મી તો કેટલી હેલ્થ થી કોન્શિસ છે મારી મમ્મી પણ મને ટોકતા હોય છે પણ બહારનું ઝેર ખાવું બંધ કર પણ હું સાંભળતી નથી કાલથી નક્કી હું પણ મમ્મી ને કહીશ કે મને નાસ્તા માં ફળોજ આપે.
અરે તું ઘરે બનાવેલા ખાખાખરા કે મમરા પણ લાવી શકી એ પણ ટેસ્ટી હોય ને અને નુકસાન પણ નથી કરતા આપણે ફ્રેન્ડસ ગ્રુપમાં પણ આ વાત કરવી જોઈએ પેલો રોહન જોને આખો દિવસ કોલ્ડ ડ્રિંક્સ પીધા કરે છે. એમાં કેટલી ખાંડ હોય છે અને ખબર જ નથી પડતી.
સાચી વાત છે રોહન ને તો સોડા વગર આગળ ચાલતું જ નથી. ખાંડ એટલે કેલેરી ન તો ખરી જ પણ સાથે સાથે હાડકા પણ નબળા પાડે છે મેં ક્યાંય સાંભળ્યું હતું ને કે વધારે પડતું જંક ફૂડ ખાવાથી સ્કીન પર ખીલ પણ બહુ થાય છે. મારી સ્કીિન અત્યારે થોડી ડલ લાગે છે કદાચ આ જ કારણ હશે.
સો ટકા જંક ફૂડમાં રહેલું તેલ અને મસાલા લોહીમાં ભળે એટલે એની અસર ચહેરા પર દેખાય છે જો તું પાણી વધારે પીશ અને ઘરનું સાદું જ જમીશ તો તારો ચહેરો કુદરતી રીતે ચમકવા લાગશે કોઈ મોગી ક કિમની જરૂર નહી પડે.
હા એ તે તો મારી બ્યુટી ટીપ્સ પણ આપી દીધી હવે તો મારે ચોક્કસ સુધરવું જ પડશે પણ જયારે આપણે બાર ગ્રુપમાં જઈએ ને તો શું કરવું બધા પીઝા ખાતા જ હોય છે ને તો એલી હું શું કરું.
ત્યારે તું સ્માર્ટ ચોઈસ કરી શકે પીઝાની જગ્યાએ ગ્રીન સેન્ડવીચ જેમ જેમાં બહુ ચીજ ન હોય અથવા ફ્રેન્ચ જ્યુસ મંગાવી શકે ધીમે ધીમે ફ્રેન્ચને પણ સમજાવશે કે તું તારા સ્વાસ્થ માટે જાગૃત છે કદાચ તને જોઈએ એ લોકો પણ સુધરે.
એ તો વાત પણ છે છેવટે તો આપણું શરીર જ આપણું સાચી મૂડી છે ને જો હેલ્થી હેલ્થ સારું હશે ને તો આપણે કેરિયર બનાવી શકશું અને લાાઈફ એન્જોય કરી શકશું.
બરાબર સમ સમજ્યા મેડમ તો હવે કાલે સવારે છ વાગે ગાર્ડનમાં મળીએ છીએ આપણે આપણે થોડું રનિંગ કરીશું અને પછી યોગા તારી બધી પીઝાની કેલરી ત્યાં ખતમ થઈ જશે.
ચોક્કસ હવે હું આ પિઝા પુરી પૂરો ખતમ કરી નાખીશ અડધો મૂકી દઉં જો કાલ થી નવો તે્યા સુરૂ થેન્ક યુ મોટિવેશન માટે.
મોટ મોસ્ટ વેલકમ. ચાલો હવે સુઈ જા.
હજુ તો એક વાત પૂછવાની હતી આપણે કોલેજમાં હોઈએ ત્યારે કેન્ટીનમાં તો સમોસા અને પપ સિવાય કશું મળતું જ નથી ત્યારે ભૂખ લાગે તો શું કરવું મારે જંક ફૂડ જ ખાવું જ પડે ને ભૂખ લાગે ત્યારે.
સાચી વાત છે કેન્ટીનનું ખાવાનું જ સૌથી મોટું લાલચ છે પણ જો મેં એક નવો નાસ્તો કાઢ્યો રસ્તો કાઢ્યો છે હું હવે ઘરેથી નાનો સ્નેક બોક્સ લઈને આવું એમાં કા કાચા ચણા ખાના અથવા સેકેલી સિંગ હોય જ્યારે પણ લેક્ચર વચ્ચે ભૂખ લાગે ત્યારે હેલ્ધી નાસ્તો કરી લેવાનો એનાથી પેટ પણ ભરાય અને કેલેરી પણ ઓછી મળે.
અરે વાહ મખાના તો મને પણ બહુ ભાવે છે પણ પેલી મંચુરિયન અને નૂડલ્સ સુગંધ આવે ને ત્યારે તો મન મક્કમ કેવી રીતે રાખવું એ સુગંધ જ અડધી ભૂખ વધારી દે છે.
એ સુગંધ પાછળનું કારણ એરોમેટિક પઉડર છે જે ખરેખર હાનિકારક છે તું એક કામ કર જ્યારે પણ તને બહારનું ખાવાનું મન થાય ને ત્યારે એક ગ્લાસ પાણી પી લેજે ઘણી વાર આપણને તરસ લાગી હોય ને તો પણ મગજને લાગે કે ભૂખ લાગી છે અને હા આપડી એકાઉન્ટની ભાષામાં કહીએ ને તો બહારનું ખાવાનું એ લોસ છે અને ઘરનું ખાવાનું એ પ્રોફિટ છે.
તારી વાત તો સાચી છે જો હું રોજ બાર ના પચાસ સો રૂપિયા બચાવું તો મહિનાના અંતે મારી પાસે કેટલા બધા પૈસા ભેગા થાય એ પૈસા થી હું કઈ સારું પુસ્તક કે નવી ડ્રેસ ખરીદી શકું ને. એટલે આ તો હેલ્થ સાથે ફ ફેનલિસ્ટ બે બેનિફિટ પડ પણ છે
જોયું ને તું તો જલ્દી સમજી ગઈ અને સાંભળ આપણેે જે કોલેજ ફેસ્ટમાં વોલન્ટિયરિંગ તરીકે કામ કરવાનું છે ને એમાં પણ બઉ દોડધામ થશે જો આપણું શરીર મજબૂત હશે ને તો જ આપણે આખો દિવસ કામ કરી શકશું સુ જંક ફૂડ ખાવાથી તો જલ્દી થાક લાગી જાય છે
એ તો સાચું છે એ તો જોયું મેં આપ ફે તું જલ્દી જ વિચાર કરવા માંડી છે
હમ્મ ચોક્કસ હું તને આખું લિસ્ટ આપી સવારે ગરમ પાણી થી લીબુ અને લીંબુથી શરૂ અ શરૂઆત કરવાની પછી પૌવા કે ઉપમાનો નાસ્તો બપોરે દાળ ભાત શાક રોટલી અને સાંજે હળવો નાસ્તો રાત્રે વહેલી જમીને લેવાનું જેથી પાચન શરૂ થાય આવી રીતે બધું તારે કરવાનું બરાબર ને કાલ સવારે હવે આપણે મળીએ
ચોક્સ